હલો હ ભાઈ, બધા, મજામાં મજામાં બસ,
જમ્યા કે તમે,
જઈ મા જઈ મા અવળા જમીને ઉઈઠા,
, તમે આજે અ તમે આજે કોલેજ આવ્યા હતા.
હા કોલેજ આવ્યા હતા અને ચાર લેક્ચર ભરિ ને ઘરે ગયા, ઘરે આવી રહ્યાં.
તમારા ક્લાસ મેં હું પણ કોલેજ આવ તમારા ક્લાસમાં તો, આજે કેટલા લેક્ચર હતા, તમારે કેટલા લેક્ચર હતા?
અમારે આજે ચાર લેક્ચર હતા.
હા અમારા પણ આજે ચાર લેક્ચર હતા. ખબર કે હમણા આપણો ન્યૂ કોર્સ આવ્યો છે ટિપલ સી કરીને,
હા ટ્રિપલ સી હા હા ટ્રિપલ સીટ મે સાંભળ્યું સાંભળ્યું.
હા તેમાં સર્ટિફિકેટ આપડો કોર્સ છે એટલે આપડું એટલે એમ, ઈંગ્લિશ એટલે કોમ્યુનિકેશન સ્કિલ આપડી એકદમ સારી બને તેનાથી,
એ કોષ લાવવાથી આપણને મદદ ભી મળે છે કે આપડી કોમ્યુનિકેશન, સ્કીલ હારી બને ને આપડે કોઈ બી આ અ રેન્ડમ વ્યક્તિ સાથે મળીતો આપડી વાતચીત કરવાની, એટલે કે કોમ્યુનિકેશન આપડી સ્કીલ.
ફેસ ટુ ફેસ, ફેસ ટુ ફેસ વાત કરી શકી એમ.
હા, ફેસબુક ફ્રન્ટ ટુ ફ્રન્ટ એમ આપડે વાત કરી શકીય છીએ.
હા, સ એટલે આપડું મસ્ત ટિપલ સી એટલે સ હું પણ. એટલે એમાં એટ થયો છે ને, તો એમાં આજે લેક્ચર હતો, પલસી તો એમાં. જોયું હો, એટલે મેમ ભણાવ એમાં એટલે આપડું. ઈન્ડિયા માં હાલ કેવું ચાલી રહ્યું છે? ડિજીિટલ ઇન્ડિયા. એન્ડ આપણને બધી સ્કીલ વિશે એન્ડ ડિજિટલ ઇન્ડિયા કઈ કઈ એપ થી એટલે આપડી દેશ વિકાસ થી જતે વિકસિત તરફ જઈ રહી છે, એટલે એમાં મેમે શીખાવ્યું અમને.
અને એ આપડી ખુબ જ એવી ઉપયોગી માહિતી આપડે જીવન માં લેવી જોઈએ. કે આપણને ભવિષ્યમાં કામ આવે એ આપણે. ટ્રિપલ સી કરીએ છે, પછી આપણેે જનરલ નોલેજ નું છે, એ બધી આપણેે એક્ટિવિટી કરતા રહેવું જોઈએ, એટલે આપણને ટીચર માં આપણને ઉપયોગી નીવડે એમ.
મે એક એટલે હા, ખબર કે તમને યુપીએસસી બધા ક્લિયર કરે ને, એમાં એક આઈએસ નું ઇન્ટરવ્યુ લે. એટલે એમાં જે આઈએસ બનવાનું હોય, તેનું ઇન્ટરવ્યૂ લઈ, તેમાં એવો એક પ્રશ્ન પૂછ્યો હતો કે ડિ ડિજિટલ ઇન્ડિયા જયારે એ એટલે ડિજિટલ ઇન્ડિયાનો આજે ઉપયોગ શું-શું છે એમ?
હા, બરાબર.
એ વ્યક્તિ એટલો સારો મતલબ જવાબ આપ્યો ને કે, ડિજિટલ ઇન્ડિયા થી જે મતલબ જે વ્યક્તિને કઈક વસ્તુ ખબર ના પડતી હોય. જે અભણ હોય ને, તે પણ સર્ચ મારીને જોઈ શકે છે. અને તે ઘર બેઠો પોતાનું કામ પૂરું કરી શકે છે.
હા, આજનો દેશ આપડો એવો વિકસિત ડિજિટલ થઈ ગયો છે કે, આપડે ઘરના કોઈ પણ ખૂણેથી બેસી-બેસીને આપડે કઈ પણ વિશે માહિતી આપણે જોયતી હોય તો, આપણે અ ફોનમાં સર્ચ મારીને આપણેે તાત્કાલિક મળી શકે છે, એટલે આપણને ખુબ જ ઉપયોગી છે. ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ સારો છે.
આપડો સમય પણ બચે છે ને, જે આપડો ખર્ચો હોય ને તે પણ બચે છે. સમય નું બચત સાથે-સાથે
હા, એ વાત તમે કીધી શ કે. સમય સમય શક્તિ ને, નાણાં ઓછા-ઓછા ખર્ચાય છે.
આપડે ખબર છે, હમણે આપડે એસઆમાં આપડે સાથે હતા, ત્યારે ખબર કે બી એમાં એક ડિજિટલ મતલબ ડિજિટલ એપ કરીને કે, ડિજિટલ એક આખું ચેપ્ટર હતું.
હા, હા તમે હા, હતુ, હતુ, એસવાયમાં એસવાયમાં કે એ એફવાય માં હતું કે, એવું કાંઈક હતું.
પણ એસવાયમા આપડે સેમ ફોરમાં હતાં.
હા, સેમ ફોરમાં હતા, હા હા.
એક્ઝામ માં બી, પુછ પુછાયું હતું.
હા, હા, પુછાયું હતું. ડિજીિટલ અ સંચાલન નો ઉપયોગ જણાવો, એમ કરીને.
હા એવું કંઈ હતું.
અ હ, આજે પછી કોલેજ થી છુયટા તો તમે શું કયરુ?
આજે કોલેજ થી અ છુટીને પેલા ઘરે આવ્યો, પછી ચા પીધી, ને આજે વરસાદ ન નની હતો, એટલે વેધર સારું હતું, એટલે હું ક્રિકેટ રમવા ગયો હતો, તેમાં ત્રણ છગ્ગા માર્યા, ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.
હારું કેવાય, આવી રીતે જરાક આમ વર વરસાદ બન હતું, ને જરાક રમવાનું મળે, તો હું બોડી જરાક આપડી સારી રેય એમ. રમ રમતું રહેવું પડે. આજે તો હું, કોલેજે છુટી ને હું પણ આવ્યો, ને જરા ખાધું પીધું ને ગ્રાઉન્ડ પર ગ્યા, તો ફૂટબોલ રમતા હતા આજે. તો હું પણ વિચાર્યું, કે ભ હું પણ ફૂટબોલ રમું, ને ફૂટબોલ રમીને આજે તો એટલું, અ એટલું એટલે જેક બોડી જે લુઝ લુઝ લાગતી, જાક મજબૂત જેવી થેઇ ગઈ એમ. ને, દોડો દોડો બી અંદર દોડવાનું ભી થઇ ગયું, ને બે ગોલ બી મારી દીધા.
હા, સા સારું કેવાય.
હા. પછી એ જ, ફૂટબોલ રઈમા, ને પછી વ વરસાદ પડવા લાગ્યો જરાક જરાક એક વરસાદ પડતો જ હતો ઝીણો ઝીણો, પણ વધારે સ્પીડ થી એટલે વરસાદ પડવા લાગ્યો. પછી બંધ કરી દીધું.
બરાબર. મેં બી અ હાલ ક્રિકેટ અ સાંજે અ સાંજે ક્રિકેટ રમીને ત્રણ છગ્ગા માર્યા હતા, અને પછી સારું પ્રદર્શન કરીને ઘરે આવ્યો, ને પછી મેચ જોવા લાગ્યો હતો. તેમાં ઈન્ડિયા એ ફસ્ટ બેટિંગ હતી, તેમાં બસોને તેત્રીસ ખણ રન નો ટાર્ગેટ આપ્યો હતો ઈંગ્લેન્ડ વાળા ને. ને અવડે ઈંગ્લેન્ડ વાળાની બે વિકેટ પડી છે.
બસો તેત્રીસ, પચાસ ઓવરમાં માયરા એટલે.
હા, પચાસ ઓવર માં બસો તેત્રીસ નો ટાર્ગેટ આપ્યો.
લાગ્યા જે પ્લેયર વધારે ચાયલા નથી ઇન્ડિયાના.
હા, ઇન્ડિયાના પ્લેયરનું જાક પ્રદર્શન, જાક ખરાબ રહ્યું છે.
હ, એ તો કંઈ નહીં, તો બી ઈન્ડિયાનું એટલે બોલ બોલિંગમાં પ્રદર્શન સારું બતાવશે, બેટિંગમાં નહીં તો.
હ.
આપડી ઈન્ડિયામાં ટોપ પર છે. આપડી ઈન્ડિયા એટલે એકદમ, પ એકદમ પેલા, સૌથી દુનિયામાં ફસ્ટ પર છે. ઈન્ડિયા આપડે. બધી જ રમતમાં ને આગા આગાડી પણ વધતી ચાયલી છે, ધીમે ધીમે.
હા, આજના યુવાનો ખેલ, ખેલમાં એટલા અગાડી છે કે ઈન્ડિયા ને ટોપ પર લાવે છે અને આપડુ ઈન્ડિયાનું નામ રોશન કરે ને ઇન્ડિયા ને બી ગર્વ છે કે આજના યુવાનો ખેલ ખેલ મહાકુંભમાં છે પછી ખેલ રમત રમત ગમતમાં અગાડી છે આપણને સારું કેહેવાય માટે આપડા દેશ માં તે ગર્વ ગર્વ ની વાત કેવાય.
હા. હમણા તમને ખબર કે હમણા આપડું પંદરમી ઓગસ્ટ આવે હ.
હા હા પંદરમી ઓગસ્ટ હવે હાલમાં આવવાની જ છે.
હ હમણાં જુલાઈ ચાલતું જ છે એટલે આપડા પંદરમી ઓગસ્ટ આપડે કોલેજમાં એટલે કઈ મોટું ફંક્શન કરવાના છે તેમાં તમે આવશો ને?
આવશુ આવશું પાકો આવશો તમે બોલાવજો ને આવશું અમે.
એટલે એ તો આ એટલે કોલેજ વાળા આમ કઈ ફંક્શન રાખવાના છે.
આ વખતે મસ્ત
કોલેજ દ્વા કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવશે.
હા પંદરમી ઓગસ્ટ એટલે આ વખતે કઈ મોટું કરવામાં આવશે.
આ વખતે એટલે યુનિક કરવામાં આવશે.
હા એ જરાક યુનિક કરવામાં આવશે.
હા
હ એ આમ લાગવું જોઈએ કે આપડી કોલેજ ભી ટોપ પર છે.
હમ લે ઉ્યા તેમ આપણા માટે ગર્વની વાત કવાય સ્ટુડન્ટ માટે બી સારું કેવાય. ને સ્ટુડન્ટને બી કોલેજ ને ઉપર લાવવા માટે આપડે સ્ટુડન્ટને કઈ કરવું જોઈએ.
હા આપડે મહેનત કરવું પડે એમ. તમે કાલે કોલેજ આવવાના છો ને.
હા મેં કાલે કોલેજ આવવાના છે સાડા અગય્યારે નીકળશું.
સાડા અગિયારે ઝીરો લેક્ચર છે કે કાલે?
ના ના ઝીરો લેક્ચર નથી કાલે કાલે જે રેગ્યુલર લેક્ચર ચાલશે તેજ ચાલવાના છે.
હા, હું તો બાર વાગે જ આવવાનો છું એટલે. મને લાગ્યું કે તારો ઝીરો લેક્ચર બી હશે?
અમે ટાઈમ પર જવાના છો એમ.
હા ટાઈમ પર જ આવવાનો છું. કાલે એટલે પેલો લેક્ચર કોનો છે કાલે.
ફસ્ટ લેચર સા જોયું નથી પણ ટાઈમટેબલમાં જોયું નથી અવડે એટલે હાલ ખબર નથી
આજે જે લેક્ચર છે તે બધા કાલે પાછા છે?
ના હા થોડાક અલગ હશે મતલબ માં કે એક વિષય આજે જે હશે તે કાલે ની હશે.
હા બરાબર હ લેકચર કઈ ન પછી ટાઈમ ટેબલ મે હું પણ સવારે જોવા ને પછી આવું પડે.
હ ટાઈમટેબલ જોઈને જ આપડે તો જવું પડે કેમ કે બધા ચોપડા આપડે બેગમાં લઈ જઈ ન નહી શકે કેમ કે બહાર વધી જાય તો આપને જરાક તફલીક પડે.
ચોપડા લઈ લીધા કોલેજ ના બધા?
હા ચોપડા લય લીધા બધાં.
મારા બાકી જ છે, તમને એટલે તમને કેટલા ના પયડા બધા ચોપડા.
જો તમે એમ લેવા જાય ને, બધા તો ચારસો સિત્તેર માં બઘે બધી સબ્જેક્ટની ચોપડી મલી રેય.
સારું કેવાય, ચારસો સિત્તેર માં તો બધી જ ચોપડી.
રીઝનેબલ છે, મતલબ.
બૂક બધી મોંઘી છે, એમ.
હા, મતલબમાં કે બુક મોંઘી છે, કેમ કે અકાઉન્ટ છે, બીઆરએફ છે. એ સબ્જેક્ટની બુક મોં અ મોટી ઘણા પેજની છે, એટલે
હા, આ વખતે બીઆરએફ મા લાગે છે કે, ગપ્પા ની મારવા પડશે વાંચવું પડશે.
હા. એમાં થોકમ છોક ના નીકળાશે, કેમકે એમાં કલમ ને બધું યાદ રાખવા પડશે. એટલે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, એટલે એમાં પ્રોપર ટુ પ્રોપર લખવા પડશે.
હા, આ વખતે બીઆરેફમાં જરાક બધા જ વિષયમાં સારા માર્ક લાવશું તો, સારા દેખાશે.
હવે છેલ્લું વર્ષ છે, એટલે જરાક ભણી લઈએ.
હા, વર્ષ આપડે ભણવાનું છે તો, આપડે ભણી લેવું જોઈએ પછી તો આપડે અગાડી સોચેલું છે, ગોલ આપડે. પૂર્ણ કરીશું ને, સફળતા આગળ સક્સેસ લઈશું.
હા. ચાલો તો મળીએ, આપડે કાલે.
હાલો ભાઈ, મળ્યા આપડે.